હલો
હલો
કેમ છો મજામાં
હા મજામાં તું કેમ છે
બસ મજામાં આજકાલ બહ બિઝી લાગો છો
દેખાય છે ને
હા. છેલ્લા વરસ છેલ્લુ વરસ એટલે પ્રોજેક્ટ અસાઇનમેન્ટન્ટ. અને પરીક્ષા ની તૈયારી. એમાંજ ટાઈમ જતો રે ખબર જ નહી પડતી.
હા સાચી વાત ત્યારે આ સમય જ આમ લાગે કે કેટલામ ઝડપ થી જ જતો રહે કે એવું લાગે. કે જાણે હમણા હમણા આપણી. કોલેજ નો પેલો દિવસ ના ગયો હોય પણ તરત જ એક વરસ તો પતી ગયું ક્યારેય. ખબર જ ના પડી.
હા પેલો દિવસ આજે પણ યાદ છે. કોઈ કોઈ ઓળખેની એકબીજાને બધા નવા ચહેરા. થોડો ડર પણ લાગે.
હા મને પણ એવું જ લા તું પછી ધીમે ધીમે મિત્રો બને ને અને પછી બધા એ એકજ આમ હંગાતે હળી મળળીને રેવા લાગ્યા એટલે વધારે હવે સારું લાગે.
હા કોલેજમાં તો ખાલી ભણતર જ નહીં. પણ જીવન જીવવાની રીત પણ શીખવી છે. સમયનું મહત્વ જવાબદારી. ટીમમાં કામ કરવું લોકોને વાતચીત કેવી રીતે કરવી એ બધ. તું જ શીખવ છે મેં.
સાચું કયું હા શરૂઆત જયારે થઈ હતી ને. કોલેજ ની ત્યારે તો મને પણ આમ સ્ટેજ પર જવાનુંમ બીક જ બહુ લાગે. તારું સ્ટેજ પર જઈને મેડમ આપણને એવું કે ને કે તમે તમારા વિશે બોલા. તો એ આમ અંદર થી એટલી ગભરાટ ને એવું થાય ને. અને એમાં એ જો ભૂલે ચુકે મેડમ લોકો એવું કહ્યું કે પ્રેઝન્ટેશન આપવાનું છે. તો ત અંદર થી બહુ જ ભીક લાગતી હતીી.
સાચી વાત છે મેં પણ ઘણી વાર ભૂલો કરી છે. એક વાર તો હું આખું પ્રેઝન્ટેશન જ બોલી ગઈ હતી. પણ પછી મને મારા મેડમે એ કહ્યું. કે ભૂલો માંથી જ શીખવા મળે.
હા સાચી વાત આપણા શિક્ષકો ખરેખર સારા છે તેઓ. છે ને આપણને ખાલી વિષયનું જ નહીં. પણ જીવન વિશે પણ સારી રીતે આમ સલાહ આપે કે તમે આવું નહી આવું. કરો તો તમને તમારા જીવનમાં કઈક આમ સારી. ફરતા તમે મેળવશો.
હા મને મિત્રો પણ બહુ જ સારા મળ્યા છે પરીક્ષા પહેલાં. સાથે મળીને તૈયારી કરીએ. એટલે થોડું અભ્યાસ કરવામાં સરળ લાગે.
અને તું. ઇન્ટર્નશીપ બી કરી રહી હતી ને કે તેં આગળ કેવો અનુભવ રહ્યો તારો.
સારો અનુભવ રહ્યો. ઓફિસ નું વાતાવરણ ગ્રાહકો સાથેની વાતચીત. દસ્તાવેજોનુંું કામ સમય સમયસર કામ પૂરું કરવાની તે એવું. પુસ્તકમાં જે શીખવે જે બધી જ વાસ્. વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો એ બધું જ સમજાય્યું મને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો.
હા. એ અનુભવ છે ને ભવિષ્યમાં ખરેખર આપણને બહુ જ કામ લાગશે
હા
અને એમ કેતીી હતી હવે આગળ શું પ્લાન છે
હવે તો એક સારી કંપનીમાં નોકરી કરવા માગુ છું થોડો થોડો અનુભવ મળ્યો છે પછી આગળ ભણવાનું પણ વિચારી રહ્યો છું
બરાબર હું એમ બી એ કરવાનું વિચારું છું કેમકે મેનેજમેન્ટ ક્ષેત્રમાં છે ને ઘણી બધી સારી એવી તકો છે કે આ મેનેજમેન્ટ લઈશું એમ બી એ કરીશું તો ઘણી બધી નોકરી મળશે
હા સારી વાત છે આજ કલ તો ખાલી ડિગ્રી નહી પણ સ્કીલ બી શીખવી પડે ડિગ્રી જરૂરી નથી એની જોડે જોડે સ્કીલ હોય તો તમે કક કાગળ કરી શકો ક
હા સાચી વાત હ અત્યારે તો ઈંગ્લિશ બહુ જમ એમ કે કોમ્યુનિકેશન એનું સારું હોવું જોઈએ પછી કોમ્પ્યુટર એક્સેલ પાવર પોઈન્ટન્ટ એ આઈ એ બધું નવું નવું એટલું બધું આવ્યું છે ને કે એ બધું શીખીયએ ને આપડે તો જેટલું શીખીએ ને એટલું ઓછું છે આપણા માટે એવું છે
હા એક વાત તો સાચી છે કે જે શીખે ને એ જ આગળ વધે છે
હા એમ કતી હતીી તને કઈ પ્રકારની નોકરી કરવી ગમે
મને ફાાઈનાન્સ ક્ષેત્રમાં રસ છે એવી નોકરી કરવી કે જેમાં લોકોને યોગ્ય રોકાણ વિશે માર્ગદર્શન આપે. શ, કે એમને એમના પૈસા કઈ રોકવા કઈ ના રોકવા એની વિશે જાણકારી આપી શકું
બરાબર એ બી સારું છે અને મને તો છે ને લોકોનું મેનેજમેન્ટ અને ટીમ લીડરશીપ કરવી બહુ ગમે એમ કે આ રીતે તમે ટીમ લીડર કરો કે આ કામ તો આ પ્રોપર પ્લાનિંગ થી થવું જોઈએ બધું કામ એમ.
હા તો આપ પર તમારા માતા પિતા નું શું કેવું છે? તમારા આ
એ હા એવું કે છે કે, તને જેમાં રસ હોય ને. એમાં તું મહેનત કર, તો તન પાક્કું તને સફળતા મળશે. હ જો આપડે આપડા ઇન્ટરેસ્ટ વગર કરીએ કે ભાઈ મને આમાં રસ નહી. અને તોય હું એ કામ કરું તો એ વધારે મજા નહીં આવે.
હા. મને પણ મારા માતા પિતા હંમેશા પ્રોત્સાહન આપે છે, અને એમની મહેનત જોઈને વધુ સારું કરવાની પ્રેરણા મળે છે મને.
હા અને આજકાલ તો છે ને એટલી બધી સ્પર્ધાઓ વધી ગઈ છે ને. કે જે કરીશું ને એમાં આપણેે કોમ્પિટિશન તો થવાની જ છે.
હા એટલે તો હંમેશા ધીરજ રાખવી પડે. સફળતા એક દિવસમાં તો ના મળે.
હા સાચી વાત છે, જો ક્યારે નિષ્ફળતા મળે તો શું કરવું જોઈએ?
નિષ્વર્તાથી તો ડરવું નહી, પોતાની ભૂલોને સુધારીને ફરી પ્રયત્ન કરો. પછી દરેક નિષ્ફળતા સફર સફળતા અ તરફનું એક પગલું ભરવું. એ જલ્દીથી હા જલ્દીથી હાર નહીં માની લેવી.
હા હું પણ એમાં જ માનું છું.
હમ. કોલેજના આ ત્રણ વર્ષ જીવનના સૌથી સુંદર વર્ષોમાંથી એક રહેશે. મિત્રો શિક્ષકો કેમ્પસ કેંન્ટીન. ઘરે ક્યા ધમ્મી સા યાદ રહેશે.
હા ખાસ કરીને તો છે ને પરીક્ષા પરીક્ષા પહેલા ની રાત. છેલ્લી ઘડી એ જે અભ્યાસ જે ભણેલા હોય ને આગલા દિવસે જ વાંચતા હતા. આખું વરસ મિત્રો સાથે છે ને મોજ મસ્તીજ કરવાની. અને જયારે પરીક્ષા હોય ને એના આગલા દિવસ લને બેસવાનું એ તો ક્યારેય નહી ભૂલ્યું.
હા ભવિષ્યમાં બધા અલગ અલગ શહેરોમાં હશે. પણ મિત્રતા ક્યારે તૂટવી જોઈએ નહી.
હા સાચી વાત હા. આપણે પણ દર વર્ષે એક વખત તો જરૂર મળવું જોઈએ હા.
પાકું. અને જયારે આપણે પોતાના સપના પૂરા કરીશું, ત્યારે ફરી મળીએ ને. એ કોલેજ ના દિવસો યાદ કરીશું.
હા પાકો. બોલ બીજું કઈ નવાજો નહી બીજી.
બસ હવે તો એક્ઝામ આવશે એક્ઝામની તૈયારી કરીશું. વાયવા હોય. અસાાઈનમેન્ટો હોય એ ટાઈમે ટાઈમ પૂરા કરીને આપવા પડશે.
હ એજ ને, કઈ કામ તો ઓછું હોય જ નહીિ કોલેજ વાળાનું તો.
હા પણ કોલેજમાં એક બીજી બી મજા છે. થોડું ટેન્શન તો હોય પણ ફંક્શન બધા તહેવારો બી ઉજવાતા અલગ અલગ એટલે મજા આવે.
હા બધી અલગ અલગ કોમ્પિટિશનો હોય, અને એમાં બધો આપડે રસ વધારે હોય, આપણને ભણતા વખતે આપણને બીજું બધું. કરવું વધારે ગમે.
હા, એ તો તમને તમારી સ્કીલ શું છે, એ બી બતાવવાનો. તમને મોકો આપે છે.
હા, અને એ તહેગર શિક્ષકો જે આપણને કહે કે તમે છે ને, અહીં આગળ આવો. તમે તમારું કોઈક ટેલેન્ટ બતાવો. તો તમે છે ને, કંઈક આગળ. તમે ભવિષ્યમાં કંઈક કરી શકશો?
હા, એમાં બહુ મજા આવે. અમારે તો એ, એ, બી, એક. ડેઝની રીતે ઉજવવામાં આવે છે, કોલેજમાં. કે તમે તમારું ટેલેન્ટ બતાવો.
હા, કોલેજમાં તો ઘણા બધા ડેઝ હોય ને. પણ મેનેજમેન્ટના ડેઝ, અને આપણે જયારે બેચલર ડિગ્રી કરતા હોય, એ બંને ડેઝમાં પણ ડિફરન્સ બહુ છે.
હા, તું એમ બી એ કરીશ, તો તને બહુ મજા આવશે, કારણ કે કોલેજ જ મેનેજમેન્ટની હશે, તો તને તં બધું જ શીખવા મળશે. બધા બધા જ તહેવારોનું મહત્વ આવી રીતે તમારો ટેલેન્ટ બતાવવાનું બધું જ
બરાબર.
હવે તો એક્ઝામ નજીક આવે છે, તો લઇબ્રેરીમાં જઈએ. પરીક્ષા નજીક આવે છે, થોડી તૈયારી કરીશું.
હા, કરવી જ પડશે ને. આજથી જ મહેનત કરવાની ચાલુ કરી દઈએ. તો ફરી જયારે પરીક્ષા આવે, ત્યારે બહુ લોડ ના પડે આપણને.
હા, સાચી વાત છે. આજની મહેનત જ આગળ ભવિષ્ય બનાવશે.
હા, આજે મહેનત કરીશું. તો આપણને ભવિષ્યમાં સારું કંઈક રિઝલ્ટ મળશે.
હ, થોડો વાંચવાનો કંટાળો તો આવે. પણ થોડું એ વિચારીને વાંચી લેવું, કે આગળ આજ કામ લાગશે.
હ, એજ. અને હું તો એજ વિચારું, કે આપણા મમ્મી-પપ્પા. આપણા માટે આટલી બધી ફી ને એવું બધું ભરે છે. તો આપણેે થોડું મહેનત કરીને. થોડું આપડું રિઝલ્ટ સારું લાવવું જોઈએ.
હમ, સારું. હવે ચાલ, મહેનત કરીશું. તો આગળ સફળતા મળે. હા, ચાલો.
સારું, ચાલ.